અમિતા નમસ્તે દિપાલી બેેન કેમ છે? હમ્મ.
હલો.
નમસ્તે કેમ છે?
મજામાં છો તમે?
હું પન મજામાં છું આજે મને તારે સાત સમય વ્યવસ્થાપનમા તો આ વિષય પર વાત કરવાની છે.
હા. વાહ! આ તો ખૂબ ઉપયોગી અને જીવનમાં તો કામ લાગે મજે અવવો વિષય છે નન તો સમય જીવનની સંબંધી કેવી જ વ વસ્તુ છે.
હા પૈસા કમાવીએ તો પાછું મળે છે કે પણ સમય ન વાર જાય તો પછી પાછો આવતો અને
હા એકદમ જ સાચી વાત અમ જે હોટેલે સમયનો તો યોગો ઉપયોગ કરાવો ને તો ખૂબ જરૂરી છે નહી તો એ જે સમય વ્યવસ્થાપનનો કલાય.
હા સમ વ્યવસ્થાપન એટલે શું?
મજે સમય વ્યવસ્થાપન એટલે મજે આપના દિવસ આજના કામોને યોજના સાથે ને ત યોગ ક્ર મંજે ક્રના અને યોગના સમયાસમાં પૂર્ણ કરા મંજે કરાવી કલા. હા. મજે ક્યાં કામ પેલે મજે કરવાના ને તો ક્યાં પછી કરવાના ને તો કે કામ માટે કેટોલ સમ સમય મજે બાપો નો ન તો હા બુદ્ધિ ન નક્કી કરવું જોઈએ ને તોસ વ્યવ મજે સમય વ્યવસ્થાપન છે.
હા. અ અતિ શું ફાયદા થાય?
મજે ઘણા ફાયદા થયા પેલે તો ફાયદા એક એક કે કામ સમય સ સમસ્યા પૂરી થાય ને સમસ્યા પૂરી થાય છે ને તો બીજો ફાયદો એ છે ગડબડ મજે ઉતારવાલ અને ત તનાવ ને ઓછો થાય છે.
હા ક્યારેક કમાવું. વધી જાય અને પછી નબરાત થવા લાગે.
જે હોટેલ હોટેલે જ સમ સમય વ્યવસ્થાપનનું જરૂરી છે જો આપ આપને સમય પ્રમાણે કામ કરીએ છી ને તો તો કોઈ કામ બાકી રહ્યું તો નથી અને મન પણ શાંત રહે છે.
વિદ્યાર્થીઓ માટે પણ આ ખુબ જરૂરી હશે ને.
હા જરૂરી છે વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને અભ્યાસ સો હોમવર્ક નંતર વાચન રીવિઝન નંતર રતમ ગતમ અને આરામ હા બુદ્ધિ નું સમય પ્રમાણે કરવું જોઈએ છેને તો સમય વ્યવ સ્થાપન હોય તો આભ્યાસ સારો થય.
હા નહીતર પરીક્ષા સમયે ઉતાવલ થાય.
બિલકુલ જો રોજ થોડો થોડો આ અભ્યાસ સમયે એ સમય કરા મજે કરાયા તો પરીક્ષાના મજે તો બોજ હો પાછો લાગે છે.
હા ખૂબ જરૂરી છે ઘરકામ રસોઈ બાલ્કોની કાળજી બાજાર સફાઈ ને
હા એ કામ કા હેજી તો લોકો માટે તો એ વધારે મહત્વપૂર્ણ છે.
હા ઓફિસમાં કામ ઘરની જવાબદારી ફોન મીટિંગ પ્રવાસ આ બધા વચ્ચે સમય સંતુલન રાખવું જરૂરી છે.
મજે સમય વ્યવસ્થાપન ન હોય તો શું સમજ્યા થઈ છે શકે છે
એેમ માતા ન વધે ઉતાવલ માં ભૂલું થાય આરોગ્ય પર અસર પડે અને જીવનનું અસ્તવ્યસ્ત બની થાય જાય.
હા કાયરેક કામ બાકી રહે તો પરત જે ઉપરાધ ભાવ પણ થય.
અ સાચવાય ને પછી આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે ને ના કડી યોજના પણ જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે.
હા મજે સમય વ્યવસ્થા પણ કેવી રીતે શરૂ કરી શકે.
એટલે પિરિયોરિટી નક્કી કરવાની
હા એકદમ મજે પેલે તો મહત્વાનું કામ પછી જે સામાન્ય કામ તો એનામથી સમયનો સાચો ઉપયોગ થઈ
અ હ સોશ્યલ મીડિયા સમય બગડમાં ઘનો ભાગ ભજવે છે ને.
હા ખૂબ જ ન તો ક્યારે માનસ મજે માણસ થોડા સમય માટે મોબાઈલો ખોલીને તો અને પછા મજા એક ભી કલાવન નીકળી જાય ને તો હોટેલ મોબાઈલ માટે પણ મર્યાદા જરૂરી છે.
હા મને પણ ક્યારેક હોવું થાય છે.
એટલે નક્કી તો સમય રાખવો જેમ કે મોબાઈલો માટે વાતો કલાક અભ્યાસ માટે બી કલાવો નહી તો આરામ માટે થોડા સમય
અ સમય વ્યવસ્થાપન થી જીવન માં શિસ્ત બની આવે ને
હા મજે શિસ્ત જવાબદારી ને અને આત્મવિશ્વાસને તરેન વધે છે. સમસ્યા કામ કરના સફળ બનાવ તરફ કર વધે છે.
હમ મને લાગે છે કે સવારે વ હા ઉઠ કોઈ પણ સમય વ્યવસ્થાપનનો
હા બધે જરૂર સવારે વહેલા ઉઠવાથી દિવસ લાંબો લાગે છે ને તો કામો આરામથી થાય છેને તો અને મન થા મજે તાજુ રહે છે.
આ વિશે આ વિષથી એક વાત સમજાય સમય જ જીવન છે.
હા બિલકુલ જે વ્યક્તિ સમયની કદર કરે છે. હે જીવનમાં આગળ વધે છે.
સમયવ્યવસ્થા પણ થી જીવનમાં શિસ્ત
હા જરૂર મજે સમય વ્યવસ્થાપન ફાયદા તો કામ સમય પર પૂરું થય છે ન તો તણાવ આંચો થય છે ન તો અભ્યાસો અનેક કામ કામ સુધારનું. થાય છે ન તો શિસ્ત આવે છે ન તો આત્મવિશ્વાસ વધે છે ન તો જીવનમાં કુલર બને છે આરોગ્ય માટે પણ સમય વે છે.
મને એ લાગો છે કે સવારે વડે હા ઉઠવું પણ સમય વ્યવસ્થાપન નો ભાગ છે.
શું?
અ વિષયથી એક વાત સમજાય છે સમમાય જીવન છે.
હાજ સમય વ્યવસ્થા પણ કેવલ કામ માટે નહીિ પણ સુખી અને સંતુરિત જીવન માટે જરૂરી છે. શું? અને મને આજે તો તારીખ સાથે હા વિષય પર વાત કરીને ખુબ શીખવાનું મળે છે. ક્યો? અને મને પણ આનંદ થયો કે સમય વ્યવસ્થા પણ જીવનનું સુંદર અને સફળ બનાવે છે. અને તોજ સમય વ્યવસ્થાપનથી તો જીવનમાં શિસ્ત પણ આવે છે નહી તો હા ખૂ કાર્યક માણસ થોડા સમય માટે મોબાઈલો ખોલે છે તોક પછા એમ એક બી કલા નીકળની જાય. ને તો હોટેલ માં મોબાઈલ માટે પણ મર્યાદિત જરૂરી છે. અને એટલેજ ઇમ્પોર્ટન્ટન્ટ નક્કી કરાવવી નહી.
હ હા
તો સમય વ્યવસ્થાપન ન હોય તો શું સમય સમસ્યા થઈ શકે કામ થધુરા રહે ને તો મનમાં તનાવ વધ દે ને તો ઉવમાં ભૂલો થાય ને તો આરોગ્ય પણ અસર પડે અને જીવનમાં જ અસ્તવ્યસ બનગીર જયનેતા હા કાર્યક્રમ ક બાકી રહે તો ઉપરાધપદ પણ થઈ ને તો સાચું તો અનેક પછી આત્મવિશ્વાસ પણ આશવ થ થ થવા લાગે ન તો ના ના કડી યોજના પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે હ
હા હા હા
જે સમય વ્યવસ્થા પણ કેવી રીતે શરૂ કરવી જોઈએજ સવાદી પહેલે તો દિવસ કામોની યાદી બનાવી જોઈએ કે આપ આપને શું કરવાનું છે કે નહી. જ પછી એ એમાંથી કઈ કામ જરૂરી છે અને કેજ કઈ પછી કરવી. શકે છે નક્કી કરવાનું આપણ જે કામ કરી શકે છે તે પેલા કરી શકનું ફ આપ બધતો શ્યામ કરી શકાનો હા એકદમજ. પેલે મહત્ત્વપૂર્ણ મંજે કામ પછી સામાન્ય કામ. એના તન સમય ન સાચો ઉપયોગ થઈ નને તો મોબાઈલમાં અને સોશિયલ મીડિયામાં તો સમય સમય ઈ જાય છે બધો
હા હા
હાજ હા તું ખૂબ કાર્યક્રમ માણસો થોડજ હા મને પણ ક્યારે એવું થઈ કે મોબાઈલ મજા સબ ઈ થઈ જાય.
હા હા સમય જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે સમય વ્યવસ્થાપનથી કામ સમયસર પૂરી થાય છે. તનાવ ઓછું થાય છે એની જીવનમાં શિસ્તા આવે છે વિદ્યાર્થી હોય ગૃહિણી હોય. કામકાજી વ્યક્તિ બુદ્ધિ માટે સમય વ્યવસ્થાપન અચ્છા.
હા આ તો બધું જરૂરી છે. નહી તો ફિરી પીજ એકદમ સાચી વાત તો કહ તો-' કે સિસ્તો ન લાગલ છે ફેન જેમે ના ઈ મતલબ એનામાં તો શિસ્ત લાગેલ છે મતલબ કી જ કામ સમસ્યા પૂરી થય છે જે કામ આપ ટાઈમ પર કરતા હોય તે ટાઈમ પર થઈ શકે. નહી તો તણાવ ઓછું થઈ શકે આપ કામમાં ઉઠે છે મ સારું થાય છે ન તો અભ્યાસ અને કામમાં સુધારો થાય છે ન તો શિસ્ત આવે છે ન તો આત્મવિશ્વાસ એ વધે છે. આત્મવિશ્વાસ સધે તો પટું સારું થાય ન તો જીવનમાં સંતુલન બને. સંતુલન રહે તો. સાચું તો એકદમ મજ બરાબર લાગે છે મ આરોગ્ય માટે. પણ સમસ્યા મળે.
હા હા..
હા.